શું કરો આનંદજી?
કોઈ નઈ આ ચેતનમાં જો.
એવું હોયમ.
હમ.
જો વરસાદ વરસાદ પડે કે નહીિ.
હ વરસાદ જ નહી આવતો ને શીખ પાટણ ભોલી જખું.
ના હો એું હ.
હમ.
હમ ન આગળ શું આવ તું ત્યા ઉનાળામાં.
ચ ઉનાળા બાજે ભય હતીી.
એવું હોયમ પેલા મણા થઈ ગું.
જે તો એકસો ને પચી મણ જેવી હતી.
ઓહહ તો જે બધા જ થઇ ગયા.
તા પણ એ તો બધુંત. ું હળીવીી કમાઈ હતીી.
એવ હોયમ ન.
હમ.
તિંજલાયગ જમીન હ.
હ
જમીન જે લવિકા.
જમીન તો અમે તો ભાગેવાઈએ ને.
એવું એમ.
હમ.
હમ, હું તો વરસાદ ત ઓ શું લાગે?
વરસાદ થતો જ નહી આપડા સાઈડ અમદાવાદ થયો બા, હમ.
બરોબર બરોબર.
હું કરો તમે શા
બસ શંતિ છે શુંગ લમીજું બિયારણ શ વાપરોતા તમે?
અ માં પા લાવે એ તો.
એવું એમ ને.
હ હ.
હમ. હમ તમારી સાઈડની જમીન જેવી એમ.
જમીન તો હારે જ બધી, પાક પાક હારો થાય પાહો.
પાક બાાગ હારો થાય એમ ને. હમ મ શું શું થાય તમારી સાઈડમાં શેતીમાં?
કપાસ બાજરી, ઘઉ.
એનુ એ
ભાઈ ગાજર થાય.
શાકભાજીમ થતું હોયું છે ને હારું.
શાકભાજી કોક કોક આવે.
એવું એમ.
હમ.
હ, બાકી રાયડોની એડા ને એવું બધું થતું
રાયડું એળા, ડુંગળી એ વાવે કોક.
હમ એવું હોય એમને, ભાવ મળી રહ આમ ગંજ બજારમાં એવા?
ભાવ મળી રહેે એમ તો થોડા ઘણા.
હમ હમ હમ.
લેવા જઈએ તો આપડે મુકવું પડે.
હમ હમ.
બેચીએ તો સસ્તામાં દેગા.
એવું એમને, વાવેતર બધામ જાત તી કર કે પછી પાકવી આલો જમીન કે?
પાઘવેલી અમે પાઘવી જઈએ ને.
યુ એન
હ.
હમ, પાકમાં જે રીતનું હોય તમાર
ચોથો ભાગ તણી એ નો ભાગ ન એક મારો.
એવુ એમને બૂરવાળાનુ અલગ કાઢતા હ છો.
બોરવાળાના ત્રણ ભાગના
હમ હ.
એક અમારો ભાગ.
એવું એમને ત્રણ એ ત્રણ સીઝન પાગલો પછી બે સીઝન લોન પડી રાખો જમીન આવું નથી ને?
બે તને તન સીધાને ચોમા બાજરી આવીઈ દેવાની. ચોમાંહું બાજે.
જોમ
હમ.
ના હ બેસુ બેસું રાખ.
કશ રાખન.
જેટલી રાખો?
એક પૈસ અને ત્રણ ગાય છે.
ઓહ હ હ બધી દૂજણી.
ના ત બે ગાય દોવા દઈ ને એક પસ દોવા દઈ.
એવું થાય ને.
હમ.
તો તો ડેરીમાં તો ભાવ મળી રહેતા હશે ને આ તો?
બે હજાર ઉપર જાય.
ફેટ ઉપર જા હમને. હ હ ડેરીમાં કોઈક ભાવ વધારો આવ્યો હતો એટલે ભાવ.
હમ હમ બેરે મલા.
હમ.
બે એમ તો ફેર જવા ફેર આવે એવું દૂધ.
હમ પણ હમણા ભાવ વધારો આવ હતો થોડી ભાવ ક. ન મળતું હોય.
માડી રે દે એમ તો હારુંમ.
હમ.
હમ.
હ સારું કેવા તબેલો બભેલો કરી દો તમ ચીવ રે.
ત બેેલો તો પંચી ના માણસો જુ હો ને.
એવું એમને ભ મજૂરી એવું સ મળે નહ અત્યારેમ તો સારું. શેતીવાડી માં તો છે મજૂરી જ નહી.
હમ હમ.
હમ હ. અમારે સાઈડ એવું જ છે અદાન ભાઈ શેતીમાં તો મજૂરી મળતા નહ હવે તારામાં. ના ખેતી કોઈ ના કરવી હે નહી હવે.
ઓ ભલે તંધા ગોતી વડે ભલે.
હમ બાકી અમારે બાજરી એડા રાયડો. કપા આ બધું સારું થાય એમ પણ આ વખતમાં શું વરસાદ. પડતો નહી અને જો વરસાદ નહીં પડ તો બાહુલ ચા બધા જમીનમાં વાવે તર હર એવું.
એવ.
હમ હું પડવો જોુવો મુંબઈ સાઈડ. પડ્યો હો વરસાદ એટલે બી અઠવાડિયા ની અંદર આપડી સાઈડ આવશે ખરો.
હ રાતે અંધાર્યું તું આ સાઈડ તો બધું પણ વરસાદ ના આવ. આવ્યો તો બધું ખેંચી.
હમ પવન ક્યાં ગરમી બઉ બફારો જોઈ. સો થશે ને પછી હમ વા. વાતાવરણ એક વખત એવું બંધા છે ને પછી વાદળો વાદળોમ. પછી વરસાદ પડશે ના કે બાકી તોૌધી કાઠું.
હા વરસાદ આ સારું એકદમ ઠંડક થઇ જાય.
કપા મચી સાાદો વાવો કલો બીઠટી કપા વાવો.
બાર પેકેટ વાળું.
પેકેર વાળું વાળ હોમને.
હમ.
હમ અત્યારે તો હવે ખેતી વાડી બધા બીટી. કરી દીધો હા દધીસીી તો કોઈ વાવતું જ નહીિ કપા.
ના દેશી તો કોઈ આધાર જોવાય મળતો નહીિ એટલે.
હમ. હમ બી વાત સાચી એમ તો શાકભાજી એવું બધું આવય્યું હોય ને. તો સારું રેમ જમીનમાં હમ પોણી બણી મળી રહે. શું એનો બોર નજીક છે તમારે.
બો તો આખો હકમ માટે જ.
યોગ એમને.
પ છેતરમાં પોણી આવે લાઈન ના.
હા, હા એ પાઈપલાઈન નાખેલી હોય એટલે એ આવે આમ તો શું નજીક હોય ને ખેતર માં બોર બોર આગળ જમીન હોય ને હમ તો શાકભાજી એવું બધુંવાવ્યું હોય ને
હ
તો, હાંરું થાય એમ ઘનું શેતી ખાવાનું મળી રે ઓર્ગેનિક ખા મળી ર એમ તમારેમ પેલું ઉતારનું આ બધું દેશીમાં દવા બવા સાથે આવે એ
હું, દવા સોટેલું એટલ હું
હું, નુકશાન કરે એના કરતા તો
હું, બસ મુ આદિ બહ
હ
શું કરો, હાલ તમે
બસ હાલ તો આ નવરા ઈ હવે વરસાદ વરસાદ પડે તો આ ખેતી કરી એમ શું વાવવાની ઈચ્છા હે, હાલ
અ, મારે હોય હું કપા માં પોણી વાળવાનું પોણી વાળવાનું પણ વરસાદ આવે તો કપામાં
હુંમ
હમ
હમ હ તો બરોબર હ વરસાદ નહી આવતો તો હવે
હા, બફારો હોય
હમ વરસાદ તો બવ તમારે ગોમ માં જમીન વધારે છે.
જમીનો હન
મોટું હશે એટલે વધારે છે એમ જમીન બધાં
જમેીનો ઘણી
હમ બધી વાળી ખેતી ખેતી લાયક જશે ને બધે
બધી ખેતી લાયક અમુક રોલ ટચ હોય એ બધી વેચી
અંહહ અ તારેમાં એલું હવે ફેક્ટરી વેક્ટરી બહુ બનાવવા માંડે
હું, ફેક્ટરી બવ બનાવાની
હું, કરવા નહી માંગતું
ઓ એ હમણાં, એક વેકાણી હતી એ બના ઇન્ડસ્ટ્રી પાર્ક
એવું એમને એના કારણે થઈને ખેડૂતોને હને બહુ નુકસાન પડે જમીન બહુ ખરાબ થઇ જાય ફેક્ટરીઓ બંધ થ હમ, સોલારન આવાથી જમીનોને બહુ નુકસાન પડાયે એમ ફદ્રુપતા જે જમીનની હોય ને
આ બધા ઝાડ ઝાડબધા વૃક્ષ બધા વસ્તી કાપી નાખે
હમ અને, એના કારણે શું થાય કે ભાઈ જમીન ખાતર બાતર મળી રહેતું છે, તમા છાણીયું ખાતર
સોની ઘણા બધા હોય
એવું હોય એમને
બે વર્ષ એમ, બે વર્ષ ભરી નાખો
થી. જમીન હાળી રે એ ફદ્રુપતા રે જમીન વધારે પીલું મળી રે એમ હું ખેતર બેતર માં હમ એક વખત છું ખાતર બાતર પરીને જમીનમ પડી રાખ હોયને તો હા રેમ એમ એક વાર પડી રાખવાની જમીન પ ખેતર બાતર ભરીને મસ્ત પડી રાખ્યો ને તો આવતા બીજા વર્ષેમ જમીન હારી થાય ખેતી હું હું પાક મજબૂત થઇ જાય
હમ
એનાથી હું તમારો ફાયદો રે મને બીજી બધી દવાનું બવાનું સોટવાનું શું થઈ જાય
હા
હમ દમણ બઉ નેકળ નથી કારણે
યાદમાં
તો અગલો ને દમણ ઓહી આવી જાય
દવા સોટા તોય ઉગજ છે પઉ દમને ઓછું તો થાતું જ નહી
ના ના હા પૂછું નહી પજુ
અનેદ એમ થાકીએ
હમ હ તમ તો હવે તો આપ ખેતીમાં હવે ટેકનોલોજી ખાસી બધી હારી આવી જઇ છે એમ લોકો હવે એક સંગાથ બે બે પાકો લેતા હોય એમ
હમ
અંદર અંદર શાકભાજી વાવી દે અને કપા વાયેલો હોય ને તો શાકભાજી કરી દીધેલું હોય હવે ખેતીવાડી માંય આવક બહુ થઈ ગયું આવકનું હમ આપણી સાઈડ બહુ ખેતી ઓછી કરે બધા હ ઉત્તર ગુજરાતમાં પેલી સાઈડ બહુ હમ બનાસકાંઠા સાઈડ બહુ જદ
હમ બાણકોડામાં બહુ વિખી હતી
હમ જોરદાર ખેતી ચાલે અહીં તો
હમ કે બધા ખેતી વાડી વિસ્તાર કરી ને
હમ જમીનના પટ્ટા મોટા હોય ને એ મજા આવે એ બેસું બેસું નું હોય તો ખોણ બોણ બધું મળી રહે તું એમ હમ એના કારણે થઈને મજા આવે
તમે શું આવ્યા
હમ અમે હ તો વિકમા રાયડો કરવો હ અને એક મોહ કપાહ કરે હાલતો હ જોઈએ કપામા ચેવુ રહે હાલી વખતમાં તો ભાવ ભાવ હારા મળી રહેેતો હુ કાતર બાતર હમણાં ભરાયેલું તું ખેતરમાં
હમ
એટલે ઈ તો‌ વાંધો નહી આવે એવું હાલી વખત જ ભરાયું વળી કાંઈ થાય તો આ તો સારું
હમ અમે ઓહી કપાવા આવ બાજરી કરી તે કાલ વાઢવાનું ચાલુ કરી
હ એયું હોન નાને
ચોમાહુ બાદ ર
હમ હમ ચોમા હુ બાજરી અત્યારે ઘાસચાર નુ થોડુંક ઘાસચારો થાય તો ભેંસો બેસો ને બધતાને મળી રહે એમ. હમ્મ
એક ઉ ઉત્તર રાષ્ટ્રીય વીકો એક
જીવું
એ માંરે કપા દહ હજાર ચાલે હમણાં
વીઘાના દહ હજાર ચાલે હુ આવ્યું બધા
એ એમાં કપાવવા આવ્યો અને બે ચારા પોથાના અને એક દાળો લશકનો કરે.
રસકો કોઈ વાવો.
રસકો તો આપડે જે બીયારણ લઈએ એજ.
એવું હેમને.
હમ્મ.
ના ના ના ઈ બરોબર ઈ જોવો જ ને લસકોને એ બધું ભેંસ તો બેસો લે બા બધું જો રસકો નું હમ.
એ રસકું જોવ ને ભાવ વરસાદ થાય ભાઈ બધું પાણી ભરા જાય છે સારી લેવા જાવું.
હમ્મ હામ.
હા પોથ આ થ થયો બે ચાર. એ વાને હાલ તો. હાલ તો સારા જ નહીં ઉનાળાની આ વરસાદ તા એટલે એ સારું થાય
જીરું બીરું તો નહી થતું હોય.
જીરું એવું નહીં થતું કસે.
હું હું. એ કાઠું રે જીરોમાં જીરોમાં વા વાતાવરણ બધું હરખું જોવ એક મુશ્કેલ હરખું ના હોય તો બહું જીરું પેલું થઈ જાય એમ. પેજ ના હોય તો એની અંદર હમ્મ. એમાં થઈ જાય તો સારું રે ના બાકી તો બહું કાઠું રે એમ.
હું.
હું હું. તમાર સાઈડ તો